હલો. ગુડ આફ્ટરનૂન. શું કરચ?
બસ જો કઈ નહી.
શું, શું સુબ બપોર.
પોર હા.
વાતાવરણ તો અહ હા વાતાવરણ તો અહિયાં પણ બોહ મસ્ત તા એટલે અમે બધાય બેનપણીઓ બેઠા છે.
એવું છે. બરાબર હારું વાતાવરણ છે ઠંડક વાળું એકદમ.
હા હ એકદમ મસ્ત.
હા હજી આમાં વરસાદ પડે તો મજા આઈ જાય.
પડવો જોઈએ વરસાદ પણ પડતો નથી ને પણ જો વરસાદ પડે વરસાદ પડે ને તો એટલો બધો વરસાદ પડે છે કે બધા પાણી ભરાઈ જાય અને પછી બસો કેન્સલ થાય છે. હ એજ વાંધો આવે છે.
એજ ને યાર. તમે કે લાગે ને બસ શેવ
અમારે ત્રણ વાગે ની બસ છે.
ત્રણ વાગ્યા ની એવું છે.
હા અમા. ઓહ હો સાડા ત્રણ ની.
હા સાડા ત્રણ લાએ.
સારું કેહેવાય પણ વ એ પેલા વરસાદ પડશે ને તો આમ બધે બહુ ગંદુ થઈ જશે કિચડ ને પાણી ને એવું.
હા હા બરાબર હા એવું જ થાય છે એ એટલે કે બહુ કંટાળો આવે છે. અમે કશી રહીએ છે ને ત્યાં એગ એટલો ખાડા ખોદી નાખે છે ને કે તય જમીન ઓછી ખાડા વધારે છે
અમારે પણ સેમ એજ છે કે અમારે ત્યાં અમારી સ અમાર શહેરમાં બહો જ ખાડા ખોદી નાખ્યા છે એટલે રસ્તો બનાવવા માટે એક સાઈડ નો રસ્તો જ ખોદી નાખ્યો છે તો રસ તો બનાવતા પણ નથી કે નથી પેલો ખોદેલો રસ્તો પૂરતા એવો અહ બધું એક સાઇડ થી જ આવા જવાનું ચાલે છે. કશું કરી ના શકીએ આપડે તો
એ જ ના
બોલો બીજું શું ચાલે છે? પછી એમ નેમ
બસ જો એકદમ શાંતિ ચાલે અત્યાર નો કઈ ખેતરોમાં બેઠા છે
કોલેજમાં બસ માં આવવા જવાનું અમારે પણ ઓ અમારે તો બસ માં જગ આજ જગ્યા જ નોતી મળી બસ માં બહુ બધા અહ વિદ્યાર્થીઓ હતા એટલા
હા હા હા અમારે એવું હો તમ આજે બસ જાય છે કોક વાર તો એટલું ખરાબ થાય છે જતા ટાઈમે ઉભા ઉભા જવું પડે.
ના ના અમે જાતા ટાઈમે તો જો કોઈક વાર છે ને બસ એકદમ ભરાયેલી હોય ને
હા
તો અમે લોકો રિક્ષામાં જતા રહીએ છીએ કેમ કે બસ ની રાહ જોઈ જોઈ ને અહીંયા બેસી રહેવું ન ટાઈમ ખરાબ કરવો ખોટી કરવો ટાઈમ એના કરતા કે સારુ રિક્ષામાં ભાડું આપીને જતા રહીયે
હા એ બી છે એ જ ને
અરે અપાય તો
અમારે તો કમ્પલસરી બસ માં જ વું પડે એવું છે અમારે તો રિક્ષા ભરાતી જ નહી આયથી.
અમારે અમારા ભરાય છે પણ અમારા આગળ એક જગ્યા છે ને ત્યાંથી ભરાય છે એટલે અમાર કોલેજ ની બહાર ની પકડી ને જગ્યા એ ની રિક્ષા કરવાની પેલા અને પછી ત્યાંથી અમારા સિટી એ જવા માટે રિક્ષા કરવાની ઘરબાજુ ભગવાન કેમકે બસ ના કઈ ઠેકાણા હોતા નથ થી આજકાલ હોય તો પણ આમ પબ્લિક બધી હો પ એટલા બધા લોકો હોય છે ને કે બસ માં ઉભા ઉભા જવુ, હા હા
અમે કોલેજમાં યે બાપ
હ પછી ઓહોહો હો
પણ બધેજ કરે છે અમણે કોલેજમાં
અમારામાં પણ અમારામાં તો બીબી એ પણ બીબી એમાં પણ એટલા ભર્યા છે. હલો હા બઉ આમ બો બધા લોકો વધતા જાય છે.
હ અને આજકાલ જે પબ્લિક આયી છે એટલી બધી કઈ બહ હારી નહી.
હ અ
આમ અભણ જેવી લાગે છે ગામડાની પબ્લિક હોય ને આમ એવી. હમ મેચ્યોરિટી નહી આવી છોકરાઓમાં હજી એમ ઇમમેચ્યોર છોકરા.
હા હજી તો બારમુ પતાય ના આયા હોય એટલે નવું નવું હોય ને.
તું બી આપડે લોકો હજી કંઈક બારમાં પતાયી ને આયા તા તો બી અમારામાં એટલ બધું નતું. જેટલું આ લોકો એટલા બાઘા દેખાય છે.
એક બે વરસ પતે પછી એ લોકોને ખબર પડશે કોલેજ છે, કોને કહેવાય, કોલેજ જવું કોને કેવાય, કેમનું જવું કોને કેવાય.
હાચી વાત છે.
પતી ગયું ને શોપિંગ? કઈ વાત કરતા હોય તો
કેટલા વર્ષ છે કોલેજના?
મારે ત્રીજું વરષ ચાલે છે કોલેજનું.
એવું છે હા હા. તો તમારી કોલેજના બેચલર ના ચાર વરસ છે કે પછી ત્રણ જ? અચ્છા.
ચાર કરવા હોય તો ચાર ને ત્રણ કરવા હોય તો ત્રણ.
એવું છે? તમે શું પ્રિફર કરો ચાર કે ત્રણ?
કરું છું હું તો.
ત્રણમાં. અચ્છા બરાબર. સરસ સરસ. અમે કોલેજમાં બી અમારા કોઈમાં બી છે ચાર વર્ષ છે. કરવું હોય તો કરવાનું ઓપ્શનલ વાળું
અમારે ત્યાં તો પાછો તાપ નીકળ્યો અત્યારે. બોલો બોલો
ના અમારે તો હજી થોડું આમ ઠંડ ઠંડક જેવુ જ વાતાવરણ છે. થોડું ખેતર જેવું છે ને એટલે.
હા તમારે ચાર વરસ કરવા હોય તો કરવાના ના કરવાય હોય નહી એવું જ ને?
હા હા. ચોથું વર્ષ ઈચ્છા છે કરી લઈએ. તો માસ્ટરનું પહિ એક જ રેહે.
માસ્ટરનું એક રે પણ આમાં કેવું છે કે ચાર વરસ ચોથું વરસ કરો ને તમે તો ચોથા વરષની ફી તો માસ્ટરના એક વર્ષ છે ને એના જેટલી જ છે.
એવું છે.
હ. તો પછી માસ્ટરમાં જ ના કરે ડાયરેક્ટ માસ્ટરની ડિગ્રી ના લઈએ.
એ બી છે. જોઈએ હવે ફી પ્રમાણે જોવું હોય તો ખબર નહીં હવે. ફી કરતાય ઇમ ઇમપોર્ટેન્ટ છે સબ્જેક્ટ. એમાં સબ્જેક્ટ કયા કયા આવે છે, લેંગ્વેજીસ કઈ કઈ આવે?
જે માસ્ટરમાં આવશે એજ. એટલે વાંધો ના આવે ત્રણ વરસ કર્યો તો એને ચાર વરસ કરો તોય વાંધો ના આવે. વરસ તો એટલા જ જવાના છે માસ્ટર ના બે કરો ને ચાર વરસ બેચલરના કરો.
હા એ તો એવું જ ને ગમે તેમ કરીને પાંચ વર્ષ તો કમ્પલટ કરવા જ પડશે.
હા.
ઓનલી ફોર ખાલી માસ્ટર ડિગ્રી માટે. બીજું આગળ ભણવું હોય તો એનું તો પાછું અલગ.
એ વાતે સાચી.
હમ. તમને પછી શું ઈચ્છા છે? માસ્ટર પછી કંઈક કરવાની કે પછી?
માસ્ટર પછી તો સારી એવી કંપનીમાં જોબ કરવાની ઈચ્છા છે. પૂના જ કે બેંગલોર બાજુ કસે-
હા હા હા આઈટી ફિલ્ડનું ત્યાં જ
હ એટલે જ. માર તો બિઝનેસ પણ થાય ક બિઝનેસ કરવાની ઈચ્છા છે. પણ હવે પેલા તો કે આપડે મૂડી ભેગી કરવી પડે.
હા હા હા હા સાચી વાત છે.
બોલો તમારે શું ઈચ્છા છે? અ ભ બેચલરની ડિગ્રી પતે પછી?
પછી મારા ફેમિલીમાં બધા આવી રીતે બાર જ છે બેંગ્લોર સાઈડ- ને આ અમેરિકા સાઈડને એ સાઈડ તો ઈચ્છા છે કે પછી હવે એ લોકોનું- રેફ્રરન્સ લઈન બાર જ જતા રહીએ.
સારું કેવાય જતું રેવાય.
હમ્મ.
નથી. આ સમજે નય યાર
અમે જે બેઠા છેને એમા આખા ગામની કીડીઓ
હા હા અમે પણ ગાર્ડનમાં બેઠા ત્યાં કીડીઓ તો છે જ. તમે રેફ અ તમે જાવ તોય કેનેડા જાવ કે પછી ઓસ્ટ્રેલિયા કે લંડન કે કશે જાવ?
એક્ચુલીમાં મારા જે બેનને એ બધા છે ને એ લોકો બેંગ્લોર સાઈડ છે એમને બેંગ્લોર સાઇડ અત્તારે આઈટી ફિલ્ડ બો ઓપોર્ચુનિટી છે તો ઈચ્છા છે કે અમે લોકો ત્યાં જ જઈએ હા.
સારું કેહવાય. સારું કેહવાય તો જતું રેવાય. જો એ લોકોના રેફ રન્સથી જવાતું હોય કોઈ સારી કંપનીમાં મળતું હોય તો જતું રહેવાય
હા એ તો છે જ ના હા.
બસ આ જ. શું કરો બીજું?
બસ જો. બીજું તો કંઈ ન‌ઈ. હા બીજું તો હવે જો ને તમે બાકી અત્તારે હમણે વેકેશન પડ્યું હશે તો આમ કંઈ ફરવા ગ્યાતા કે કશું?
અમે લોકો તો ફરવાના ફરવા નહીં ગયા પણ અમે લોકો હમણાં અઠવાડિયા પેલ્લા જ‌ઈ ને આયા અંબાજી.
અંબાજી. હ હા બરાબર.
બીજે તો કશે ગયા નથી.
હ હ. બીજું કોઈ એવી તમને જગ્યા કે તમને ગમતી હોય કે હા
હા હા બરોડા બરોડા છે ને. ત્યાં એક મસ્ત બરોડા કાયાક્ષ કરીને કેફે જેવું છે ત્યાં જવાય હું ગયેલી
ત્યાં જવાય. ઓકે. સરસ! અને બીજું કોઈ આવીતે બી જુ બારની બહારની જગ્યા એક્સપ્લોર કરવાની જસ્ટ લાઇક હિલ સ્ટેશન છે કે પછી
અ સુરત બાજુ છે એક પદમ ડુંગરી કરીને
અચ્છા
એ બાજુ, સુરતથી પણ આગળ છે એ તો જો કે.
સુરતથી આગળ. હ હ બરાબર.
સુરતમાં પણ દરિયા કિનારા છે, ડુમસ છે, ડભારી બીચ અ ડભારી દરિયા કિનારો છે.
બરાબર. દમણ, દીવ દમણ ગયા છો? દીવ દમણ સોમનાથ?
હું નથી ગય હજી, હું દ્વારકા જઈ આઈ છું પણ સોમનાથ નઈ ગઈ હજી.
ઓકે. સારી જગ્યા છે, દીવ દમણ જવા જેવી શ જગ્યા છે. હે! અ દમણના જે પેલા બીચ છે ને! બઉ મસ્ત બીચ તયાં અગાડી.
હ દરિયા કિનારે તો આમ, બઉ મજા આવે.
અ, બરાબર.
મજા આવે દરિયા કિનારે.
હા. બરાબર. બાકી ત્યાં આગડી તઈનુ કલ્ચર જે છે ને, બહુ મસ્ત છે. ગોવા, ગોવા બી એકવાર એક્સપ્લોર કરવા જેવું છે.
ગોવા પણ જવું છે, બધે જવું છે પણ કોલેજ માંથી રજા નહી મળતી એજ તો વાંધો છ.
અરે હા એબી છે. સ્ટડી કરતા હોયને જોડે જોડે, સ્ટડી ટાઈટ હોય.
હા, અને એ લોકો રજા, આપે નહીં કોલેજ વાળા. અને રજા પાડીએે તો પછી આપણને એક્ઝા, અ પરીક્ષા ના આપ્પા દે.
હમ્મ.
અમ સારું, સારુ ચાલો તમને પછી ફોન કરું મારે બીજો કોલ આવે
ઓકે, ઓકે, કઈ વાંધો નહીં.